મજ્યા બજ્યા ક બોલવાનું એમને કેલ બોલવાનું ને
ના ના આવી વાતો નથી કરવાની ત લોકો કોને
ઓકે
શું કર ફેમેલીને બધા કેમ છો બધા.
તોતે બીધ્યામાંછી અને આોસ્તોસ્ત ફેમલી બધી ઘેર છે
ઓકે સ કેમ દોસ્ત આમ હોસ્ટેલે
બસ એનેમ જ ખાલી કાલ જવાનું અમદાવાદ તો અહીયા આવતો રહુ કાંઈ જોઉં હોયે એમ
અચ્છા એવું એ જોર થી બોલ ને સુ ઓકે સમજી ગીયો જોરથી બોલ ને શુદ્ધ ગુજરાતી મા બોલ.
ઓકે હારું હાલ વાંધો નહીં શુદ્ધ ગુજરાતી માં બોલું એમ કેતો હતો કે હમણાં તો પેલું બાર જવાનું હતું.
બસ મારે મોજ હું પણ અત્યારે હોસ્ટેલ જ છું.
હા બરાબર એવું છે એમ ને
હમ્મ હાફ ડે હતો કોલેજ નો ડ્યુટી ચાલુ છે ને અમારે અત્યારે તો ડ્યુટી કરીને આવો પછી બસ બેઠો.
કે ની કોમ્યુનિટી ની કે સિવિલ ની
નહી સિવિલ નહી ચાલુ છે અમારે તો. કોમ્યુનિટી ની તો અમારા જુનિયર્સ ને કોમ્યુનિટી ની ચાલુ છે.
જુનિયર્સ ને ચાલુ હ સિનિયર આ કરે.
હઉ
ત્યારે હું છે કેટલામ સેમેસ્ટર હાલે તમારે.
લાસ્ટ સેમેસ્ટર છે અત્યારે ઇન્ટર્નશીપ ચાલુ છે એમ સમજી લિયોને
હમ્મ હુ છે કોલેજ પૂરી કરી નાઈખી એમ ને તમે.
હા હવે બસ છેલ્લો મન થઈ એક પછી કોલેજ પૂરીને પછી જોબે લાગવાનો છે.
હમ્મ એમ્સ ની તૈયારી નથી કરવી તમારે.
એમ્સની તૈયારી તો કરવી છે. પર જોબ પેલા લેવી છે ને પછી ચાલુ જોબે કરવાની છે એમસ ની તૈયારી
અચ્છા પૈસા કમાતા કમાતા કરવી છે એમને એમસની તૈયારી
અચ્છા મારે શું પરિસ્થિતિ એને કરવું પડે એમ જ છે મારે તો
હા સરસ કયો બીજું હું કેવું બીજું.
કઈ નહી બસ જો શાંતિ રેલ્સ જોઈએ અને મોજ કરીએ જમીએ ને એવું બધું ચાલુ છે હમણાં બેટા જમવા હું એક મારો ફ્રેન્ડ છે ને કાળુ.
હા એનું નામ કાળું છે એમને
હા એનું નામ જ કાળુ છે એમ કાળુ ભા.
કળુ તો કે કાળુ ભા નામ છે કાળુની કાળુભઈ - સરસ છી ઓ
હમ્મ બસ પછી જમીન આવ્યાને બેઠા ને તમને ફોન કર્યો. કેટલા ટાઈમથી ફ્રી હતો નઈ કે કોલ કરી શકું એ
હું ઈજ ને ફ્રી નોતો કારણ કે હું કરવાનોતો કોલ ને સારું છે બાકી હું એક્સપા વેલડીટી પણ પૂરી થઈ જત. એટલે મેં કીધું આજ ના આજ કરી દઉં તો તમારો ફોન આવી ગિયો
અચ્છા રિચાર્જ પતી જાતે એમ ને તમારું
હા ઈ ઈ ઈજ
એવું છે તો કરી નાખો રિચાર્જ એમાં શું મોટી વાત તમે તો પેસા વાળા છો
એટલે જ તો ધરે દેકો પપ્પા પાસેથી પૈસા લઈ લઉં પછી કરી નાખું રિચાર્જ કે એક કોલ કરીશ એટલે નાખી દેશે
હમ્મ તમે એક જ એવા ફ્રેન્ડો છો મારા જેને પોકેટ મની આવે આમ દર મહિનાની પેલી તારીખે પોકેટ મની આવી જાય એમ પેલા વ્યક્તિ છો તમે
હા એ તો છે દર મહિના ની પેલી તારીખે પોકેટ મની આવે આપડી
બધામ હોસ્ટેલમાંને એવી જ રીતના હોય કેમ કે ભણે જ છે બધા જ કંઈક બધા ને કેવું હોય કે જયારે હોસ્ટેલને ફી ભરવાની હોય ત્યારે કઈક વધારે નાખે પાંચસો રૂપિયા એક્સ્ટ્ર નાખ દે પછી કઈક જરૂર પડે તો ફોન કરેને માંગવા પડે ઘરે એમ એ પૂરા થઈ ગયા પૈસા નાખી
ના ના મારે તો એવું કઈ ન મારે પેલી તારીખ આપી દી પછી આખો મને એને એમાં કાઢવાનું પછી મારે પાર્ટ ટાઈમ જોબ ભણી છે તો એ મારે કન્ટિન્યુ હોય
હમ તમારે સારું જ છે ને અમને તો પોકેટ બની સેમ જ પાંચસો જે મારે છે જ પોકટ મને છે અમારા માટે
અરી ભેગા પાર્ટ ટાઈમ જોબમાં આવતા રહ્યો આઠ થી બાર
અચ્છા એવું છે શું કરો છો તમે પાર્ટ ટાઈમમાં
હોટલ છે બેલ સવર ત્યા જું એઝ એપશ બી મેનેજર કે મારી પોસ્ટ છે પછી મારી અંદર મ બધ આવે જીએસ એવી નાની મોટી પોસ્ટ હું આપી દું
બી મેનેજર છો તમેમ
મેર ક કારણ કે ત બેવેટની બધી જ ઇવેન્ટ મારે ની હો
એવું છે તો પછી પરમાનન્ટ લાગી ન જવાય એમ
પર્માનન્ટ લોકો ઓફર કરે જ છે એવું નથી પરમાનન્ટર નથીતા કેમ કે મારી પણ હું ક મારી ઓલાની જેમી લાઈન નથી ને મારે ખટું અલગ લાઈનમાં દિશામાં જું એ પછ મને યોગ્ય નથી લાગતું
અરે યાર એવું કઈ ન હોવે અલગ લગન ન જ્યાં વધારે પૈસા મળતા હોય ત્યાં જવાનું હોય મેં જો હમણાં કંડક્ટર નું ફોર્મ ભરી દીધું મેં બાકી મારી કઈ લાઈનમાં કંડક્ટર આવે
હા એ તો હ થ હશે હા તો એમ નું યાર ટાઈમિંગ આપડે ન કારણ કે પછી ફેમિલી હોય ને બધું ટાઈમિંગ સેટ કરવું ન થોડું વઘરું પડી જાય બાકી ત્યાંના જે મારી ઉપરના જે સુપરવિઝન મેનેજર છે એ તો મને કઈ શત અયા રહી જાય નામ નથી નહીં તાય હારી સેલરી બી આપ ત્યા સ્ટેટસી સારું એટ એવું ક છે
એવું છે ને સારું સારું શું કરે ભાભી અરે તમારા મેરેજ થઈ ગયા છે તમારી ઘરવાળી ને જો ભાભી કે
અચ્છા હમ કઈ નઈ બસ એ એમણા ફોરેસ્ટ ની તૈયારી કરે છે રૂમ રાખીને રાય છે પછી ફ્રી હોય તો જ આવે એ ના રૂમે પછી
એવું છે એમને તો તમે અલગ ર એટલે એમ
હ હું મારી કઘેરે રહ છું એને કે રહી છે મેરેજ થઈ ગયા પણ અમારે સાથે રવાની મનાઈ આવ હતી
કેમ એવું કેમ
એ ના ઘેથી કક વાંધો છે જે દેખાવા સોલ્વ થઈ ગાય પછી હેરે રહેવાનું છે
એવું છે હમણાં ગઈ છે
હા એવું ભી કઈ ગુજરાતી માં
હા સમજી ગયો એવું ન કરાય ને ભાભી કેટલામ સારા છે, તો એને બહુ આમ સાચવીને જ રખાય ને
મને તો કશું વાંધો નથી પણ જે મારા ઘરના છે, ને એ બધા કંઈક ને કંઈક વાંધો ઉભો કરી રહ્યા. એના લીધે આવી પરિસ્થિતિ આવી ઉભી રહી છે.
હો તો તોમંત વાંધા વાળું ને તો ભા ભાભી તો એમ જ કેતા હશે ને કે છૂટું થઇ જવું ને તમે ના પાડતા હશો.
કે
જી વાંધો છે, એ બધા ફેમિલી અને પરિવારને પરિવારજનો ને વાંધો છે. બાકી આપડે કશું વાંધો નથી.
તો તમારે સમજાવે ને તમારા મમ્મી પપ્પા ને સમજાવે ને થોડુંક તમારે
નથી એમ એમનેને એમ પછી એવું લાગે. કે નહી આપેલું બાઈડીન આવવાજ ચેન્જ થઈ ગયું છે ને એવું બધું
અરે કરવું તો પડે ને કંઈક બાકી ભાભી તો એમ જ કેતા આપે નોખા થઈ જાય એતા થક
હા એવું જ કે છે, કે આપડે પેલું ઘરાના ઘરેલું મકાન ત્યાં શિફ્ટ થઈ ગયું.
હમ આ બહુ કોમનમ વસ્તુ છે, બધા મેરેજમાં આવું કંઈક ના કઈક હોય જ એમ.
હ કારણ કે અત્યારે નઈ કારણ કે છોકરીઓ નહીં. પેલી વસ્તુ મમ્મી પપ્પા સાથે રહી તે પોસાતું નથી, અને પ્લસ માં એને પાછું એનું લોગ કરવું કે મમ્મી પપ્પાને ડર કરવું એ પણ શક્ય વસ્તુ બનતી નથી એના લીધે પરિસ્થિતિ ઉભી થાય છે. હમ તમે બી આગળ ધ્યાન રાખો. જો નર્સિંગ કરીને જો આવી રીતના આગ ન ફસાતા.
નહીં નહીં મારે તો મેરેજ નથી કરવા.
કરવા.
હા મેધું જજ્ઞત આપડે બેઠલા લઈ હા ગયા. સારું જાય છે, અમારે એજ લેવાય ને એમ.
એવું છે.
શુંણા પ્લેન બનાવો ના જુનાગઢ છો. સમય તો જઈએ આપે ત્યાં જ
હું જટાશંકર હું હ નાની જગ્યા પર હું જાઉં છું ગોવા જઈશ.
અરે તમે પછી ડાયરેક્ટ મોટી જગ્યાએ આવી જાવ ડાયરેક્ટ કાંઈક મીડિયમ જગ્યા રાખો તો મજા આવે.
હ જવું તો ગોવા જાય બીજું બીજે હું જઉું.
એ બધી વાત તમારી સાચી પણ અમે અત્યારે મારી ડ્યુટી ચાલુ છે, તો એટલું ગોવા જઈ શકે એટલું.
કંઈ વાંધો ન‌ઈને એમણા સાતમ આઠમ માં આવે ત્યારે જાય.
તમારે તમને એ અમાર ન રજા હોય એ ભાઈ
એવું હો તો વેકેશન તમારે સમર વેકેશન હોય ત્યારે
ત્યારે જ્યારે ને મારે વેકેશન પડે ત્યારે હું જઈશ.
એ જ ને કારણ કે ત્યારે તમારે આરામથી દસ પંદર દિવસ ન તો વેકેશન હોય જ. એટલે એમાં આપડે વધીને અઠવાળિયું થાય ગયું એક વીક સુધીમાં તો આપડે પાછા ઉતારીશ.
એક વીક નો પ્લાન છે, તમારો ગોવાનો
હા એટલે એક કોઈક નઈ તો ક નહી પણ આમ બધું આવક તનમાં બીજું કઈ ફરું હોય મુંબઈબઈ એવું કંઈક તો
અચ્છા એવું ને વાંધો નઈ અમારા ટિકિટ ભાડાને બધા તમે આપી દેજો.
કશું જ વાંધો નથી દસ હજાર રૂપિયા તમારો દસ હજાર અમારો ડાયરેક વીસ હજાર નું આપણું બજેટ બહાર પાડવાનું છે.
વાંધો નહી એવું કંઈક કરશું તો એ તો હજી મા વેકેશન ને તો જાજી વાત છે.
જોબ કરી લાવ તમે બી કઈક જોબ કરો પાંચ હગ જાર ને તમે બહાર પાડજો વીસ હગ જાર નું પડજો ને પચી હજાર મારું તમે આપડે બે પછી આપડો જૂનો મિત્ર બરીચા ભાઈ છેને લઈ લેવ અને સાહેબ આપડા
તો પછી એ બેને લેવું તો સાઈડ તો હજી કરશે બજેટ ફ બાર બોરી
ના ના ભોળચા ભાઈ લોન લેવડાવી દેવ ને એપ્લિકેશન માંથી પછી પેલામ ધીરાકતા
હે
હા હા. હાએને કઈ કે પછી એટલા પૈસા ક આવી જાય પછી કે્યામ ઉપાધિ
હમ હમ તો એ કઈક કરવા જેવું છે બાકી પાઈ તો હજી લાંબી વાત છેમ સમર વેકેશન ક્યારે જશે વિન્ટર મોણસૂન ચાલુ થયું
હ તો હમણાં દિવાળી ઉપર વેકેશનમાં જઈએ
એ દિવાળી ને બધી વાર છે હું તો હમણાં ન
હમણાં વરસાદ પેલો વરસાદ થાય એટલે ચટાશંકર આપડે આટો મળરતા આવીએ પછી
હા તે જઈએ મારા રૂમ ના જે છે અજય છે રાહુલ છે એ લોકો પ્લેમ કરવ્યો છે કે વરસાદ પડે એટલે જશું આપડણે એમ
હા તો કઈ વાંધો નશ આવજ તમે પછી આપડે અલગથી જવુંગર એની સાથે બધા જશુ
હા એટલે હું સી છું સાથે જ જશ છું એમ બધા રાહુલ ઓજય પાસે છે બાઇકસે છે આર ફિફ્ટન
બરાબર હા તો કઈ વાંધો નહ તો મને
જમાં બેસી જશે તુંને હું આપડે કેપ્ટમાં બેસી જશુ
એકટીવા હમણાં વેચાણ ઉપર આપડે આપી દેવાની છે
તમારે ગાડી તમારે વેચી દેવી છે
વરગા ડેવેચલા હવે એ વેરેન્ટ બહુ માંગે છે
એવુ
એટલે એટલે હવેને વેચાણ ઉપર નાખવાનું છે અરી સાઈન લઈ લેશુ
હા હા સાઇન કે એસપી શઇન
હા સાઈન એસપી સાઈન લેવાની છે ને હમણાં નવી
હા હા તો વાંધો નઈ લેવાય આવ છે એક બાઈક સારી છે એનું એક આદું નવું મોડલ બાર પડે ત્યારે લઈ લેવા ભાઈ
એટલે ડિસ્કાઉન્ટ બધું બજેટ થઈ જાય એટલે લઈ નાખવું હોય
હમ સમજી ગયો સારું ચાલો તો હવે પછી વાત કરીએ
હા રોવાલો વાંધો નહી બસ